હા કેમ છો બહેન
હું તો મજામાં છું તમે
હ પણ મજામાં છે.
તો આજે આપનો ટોપિક કયો છે
આજે આપણ ટોપિક શખ
હલો
હલો અવાજ આવે છે મારો તમને
આવે છે તો આજે આપણે ભારતીય સાંસ્કૃતિક વિવિધતા અને વારસો વિશે વાતો કરવા માંગતા છીએ તો હું એવું કહું છું કે ભારતના વિવિધતાઓથી ભરેલો એક ખૂબ જ સુંદર દેશ છે અને અનેક ભાષાઓ કે ધર્મ અને પરંપરાઓ ત્યાં જોવા મળે છે અને આ એવી વિવિધતા છે જે ભારતની ઓળખ દર્શાવે છે અને એકમ એકમ અને વિવિધ તને ભારતને વિશેષ બતાવે છે અને જો હું કહું છું કે આ ભારતની સંસ્કૃતિ ખૂબ જ પ્રચલન અને સમુદ્ર છે જેમાં હજારો વર્ષથી પરંપરાઓ ચાલતી રહેહી છે લોકો પોતે પોતાના સંસ્કારનું પાલન કરે છે અને આથી સાંસ્કૃતિક જીવંત રહે છે જેથી સંસ્કાર ક્યારે જ અધૂરો નથીહ જાતો અને ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે જેમકે દરેક રાજ્યની પોતપોતાની ભાષાઓ હોય છે તે પોતપોતાની ભાષા સ્વરૂપે પ્રચલિત છે આથી ભાષાકીય વિવિધ જોવા મળે છે જેના કારણે જેટલી જેટલા લોકો છે તેટલા જ ભાષા બોલે છે, અને બધાનું ભાષા પોતપોતાના ધર્મ આધારિત હોય છે, અને હું તો એ જ કહું છું કે ધર્મની દૃષ્ટિએ પણ ભારત અનોખો છે, જેમકે તેમાં હિન્ંદુ મુસ્લિમ શીખ ખી સ્ત્રી જેવા અનેક ધર્મ અહીં રહે છે, અને લોકો શાંતિથી સાથે રહે છે, અને હળીમરીને રહે છે, અને તે લોકો પોતપોતાના ધર્મની જ તહેવારો પણ ઉજવણી કરે છે, જેના તે હું તો એ જ કહું છું કે ભારતમાં તહેવારોની સમુદ્ર પરંપરા છે જેમ કે દિવાળી ઈદ ક્રિસમસ અને નવરાત્રિ જેવા તહેવારો ઉજવાય છે, અને આજથી ખુશી અને એકત્ર વધે છે, અને બધા લોકો પોતપોતાના જીવન સુખીમય અને સમુદ્રપણે જીવે છે, અને એકબીજાને પ્રેરણા અથવા બધાાઈ આપે છે છે તો તા તમે એની ઉપર શું કહેવા માંગો છો
તમે ખુબ સરસ વાત કરી તમારા દ્વારા મને ઘણું બધું તમે જે હિન્દુ ધર્મ હિન્દુ શીખ ઈસાઈ વગેરે જે ધર્મ છે તેઓ એક સાથે રહી તેની જે વાત કરી જેના દ્વારા મને ઘણી બધી માહિતી મળી હવે હું તમને જે મારા મને ખ્યાલ છે તે માહિતી હું તમને આપું ભારતની સંસ્કૃતિ એટલે હજારો વર્ષની અખૂટ પરંપરાઓનોો એક અખંડ પ્રવાહ જે આજે પણ રાખો એકલો જ જીવંત અને પ્રેરણાદાયી છે સિંધુ ખીણની સભ્યતા થી શરૂ થયેલી આપણી આ સફર આજે આધુનિક સુધી આધુનિક યુગ સુધી વિસ્તરી છે જેમાં અનેક જાતિના ધર્મો અને સંપ્રદાય સંપ્રદાય એ પોતાનો ફાળો આપ્યો ભારતની ભૌગોલિક વિવિધતા વિવિધતા પણ એટલી જ આકર્ષક છે એક તરફ બરફથી છવાયેલો પહાડો અને બીજ બીજી તરફ વિશાળ રણ અને લાંબો દરિયા કિનારો છે આ કુદરતી સંપદાઓ જ ભારતના માનવીઓની પ્રકૃતિ માનવી ભારતના માનવી એ પ્રકૃતિ પ્રેમી બનાવ્યો છે આપણો સંસ્કૃતિક વારસો એટલે માત્ર ભવ્ય મહેલો કે કોતરકારણી વાળો મંદિર નહીિ પરંતુ પરંતુ એ છે આપણી નૈતિક મૂલ્યની ધરોહર જે વસદેવ કુટુંબકમની ભાવના આ જેે આખી દુનિયાને એક પરિવાર માને છે અહી ડગલેને પગલે ભાષા બદલાય છે ખોરાક બદલાય છે, અને પોશાક બદલાય છે, છતાં પણ રાષ્ટ્રના સન્માન અને તહેવારના ઉત્સાહમાં દરેક ભારતીય એક થઈને જોડાય છે, દિવાળી હોય ઈદ હોય કે નાતાલ હોય દરેક સમાં જે ભાઈચારો જોવા મળે છે, તે ભારતની અસલી ઓળખ છે, આપણી કલા સંસ્કૃતિ અને નૃત્યની નૃત્ય શૈલીઓ પણ વિશ્વભરમાં જો અજોડ છે, જે આધ્યાત્મિકતા અને માનવી દાઓ ન સુંદર મિશ્રણ રજૂ કરે છે, ખરેખર ભારતનો આ આ અમૂલ્ય વારસો પેઢી દર પેઢી જળવાઈ રહે છે, અને આપણને ગૌરવ અપાવે છે, કે એવા દેશ એવા દેશના તા ન છીએ જ્યાં વિવિધતા જ સૌથી મોટી શક્તિ છે, તો આ તો થઈ ભારતની સંસ્કૃતિ અને વારસાની વાત તો શું તમે એના વિશે મને વધારે માહિતી આપી શકો છો
હા તમે તો ખૂબ જ સરસપણે માહિતી આપી છે, અને હું પણ એવું કહું છું કે જે તમે આગાડી કીધા કે વારસો ઐતિહાસિક સ્થળોમાં જોવા મળે છે, જેમ કે કિલ્લોથી જય મંદિર અને સમારકામ દેશોને ગૌરવ છે, તે આપનો ઇતિહાસ જરાવેે છે, અને અગાડી તે સંગીત અને નૃત્ય પણ સંસ્કૃતિનો ભાગ છે, જે વિવિધ રાજ્યોમાં અલગ અલગ લોકો નૃત્ય કરે છે, આથી સાંસ્કૃતિક વધે છે, અને દે ખાય છેમ ભારતની વસ્ત્ર પરંપરા પણ અનોખી જ છે, જ્યારે કે જે જે રાજ્યમાં જે અલગ અલગ લોકો રહે છે, તે અલગ અલગ પ્રકારનાં કાપડ પહેરવામાં આવે છે. આથી વિવિધતા સ્પષ્ટ થાય છે, અને ખોરાકમાં પણ વિવિધતા છે, દરેક પ્રદેશના અલગ સ્વાદ અને અલગ વાનગીઓ હોય છે, આથી લોકો નવી વસ્તુઓનો આનંદ પણ મળે છે, અને તે જોવાનું કે ખાવાનું તે લોકોમાં અલગ મજા જ હોય છે, અને ભારતના લોકકલાઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમકે હસ્તકલા પછી લોકોની કુશળતા દર્શાવે છે, અને આજથી પરંપરા જીવંત રહે છે. તમે જે આગાળ કીધા કે ભારતનો વારસો વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને ઘણા સ્થરો પણ યુનેસ્કો પણ સમાયેલા હોય છે આથી દેશની ઓળખ ખૂબ જ વધે છે અને પરંપરા જે આધુનિક આધુનિકતામાં બને છે તેની સાથે લોકો પૂર જૂની પરંપરા જાળવી રાખે છે આજથી નવી ટેકનોલોજી અપનાવે છે જેથી જેથી જે જૂના વૃદ્ધ ધ માણસો તે લોકોને વધારે ખબર હોય છે કે આવી જૂની પરંપરા આવી છે અને પરિવાર અને સમાજમાં સંસ્કારનું મહત્ત્વ વધારે છે અને મોટા લોકોને માન આપવાની પરંપરા એ એમની સાથે સંબંધ કે મજબૂત બનાવીને રાખ કે છે જે તે ભારતમાં યોગ્ય અને ધ્યાનની પરંપરા ખૂબ જ પ્રચલિત છે આજથી સ્વસ્થ અને શાંતિ બળરે મળે છે અને વિશ્વમાં વિશ્વમાં પણ તેનો પ્રચાર ખૂબ જ જે ફેલાઈલો છે જો હું કહું છું કે ધાર્મિક સ્થળો લોકો માટે મહત્ત્વપૂર્ણ છે પરંતુ યાત્રા હોય કે પૂજા હોય એ દ્વારા શ્રદ્ધા વ્યક્તિ જ કરી શકાય છે આથી આત્મા આત્માભક્તિને શાંત મળે છે અને આત્માને પણ શાંત મળે છે હું તો તે જ કહું છું કે ભારતની વિવિધતા લોકોમાં સહનશીલતા લાવવાની એ ખૂબ જ કૌશલ્યની વાત છે જો લોકો એકબીજાને સન્માન કરે કે અદા કરે કે તેમની પૂજા કરે તો આથી એકતા મજબૂત બને છે અને સામે વાળા વ્યક્તિ પણ તેમનું શ કારવાનું રાજી ના છે જેથી હું કહું છું કે સાંસ્કૃતિક વારસાને જા જાળવું એ ખૂબ જ જરૂરી છે અને નવી પેઢીઓ તેની જાણકારી આપવી તો પણ એ ખૂબ જ જરૂરી છે કેમ કે પરંપરા તો આપણા પેઢી ત પેઢી જ આવ્યા કરે તો તમે મને એના વિશે તે હજુ જાણકારી આપો ભારતની વિવિધ વારસાઓ વિશે
ખુબ સરસ તમે જે વાત કરી એના દ્વારા ઘ બધી માહિતી પ્રાપ્ત થઈ ભારત વા પ્રકૃતિ અને વિવિધતા વિશે તમે જે વાત કરી એમાં ઘણી બધી તમે વાત કરી હવે હું તમને એની વિવિધતા વિશે વાત કરું ભારત ની વિવિધતા ભારતની વિવિધતા ની અસ્ ઓળખની વિવિધતામાં એકતા છે અહી ડગલે ને પગલે બોલી બદલાય છે પોશક બદલાય છે અને રસોડા ના સ્વાદ પણ બદલાય છે પંજાબ ન ભાંગડા ગુજરાત ન ગરબો તમિલનાડુ નું ભરતનાટ્યમ અને અસમ ન બિહુ આ નૃત્યો ભારતની રંગીન સંસ્કૃતિ ના જીવંત ઉદાહરો છે આપ સંસ્કૃતિ એ વિશવને વસવેદ કુટુંબ એટલે કે આી દુનિયા એક પરિવાર છે અને અહિંસા ના પાઠ ભણાવ્યા છે દિવાળી હોળી ઈદ નાતાલ કે નવરાત્રી ના તહેવારોમાં આખો દેશ ભેદભાવ ભૂને એકતાના રંગમાં રંગાઈ જાય છે ભારતની પરંપરા ભવાની ભાવના વણાય છે તે દુનિયાના કોઈ પણ ગુણે જોવા મળતી નથી આજ જ્યારે દુનિયા આધુનિકતા તરફ આંગળી દોરી મૂકી રહી છે ત્યારે ભારત પોતાની ની પરંપરાઓ અને ટેકનોલોજી વચ્ચે સંતુલન જાળવી રહ છે યોગ આયુર્વેદ અને પ્રાચીન ગ્રંથોનુંું જ્ઞાન આજે પણ વિશવ આખું સ્વીકારી રહ્યું છે ભારતનો આ વારસો માત્ર ભૂતકાળની વાતો નથી પણ એકંત અનુભવ છે જે દરેક ભારતીયના હૃદયમાં ધકે છે અને હું તો અંતમાં બસ આટલું જ કહેવા માંગુ છું કે આ સમૃદ્ધિને સાચવી સાચવવી અને આવરવી એ પેઢી સુધી પહોંચાડવી એ આપણી નૈતિક ફરજ છે કારણ કે આપણી સંસ્કૃતિ જ આપણું મૂળ છે અને તેનાથી જ આપણી વિશ્વમાં એક આગવી ઓળખ તો તમા ત મારી સાથે વાત કરીને મને ભારતીય સંસ્કૃતિ વારસો અને વિવિધતા વિશે ઘણી બધી વાત શીખવા મળી તો હવે હું ફોન મૂકું છું તમારો ખુબ ખુબ આભાર
ઓકે બેન મને પણ તમારી સાથે વાત કરવામાં ખૂબ જ જાણકારી મળી અને તમારું પણ ખૂબ ખૂબ આભાર